ઓ કેમ છો?
બસ એકદમ મજામાં. તમે કેમ છો?
હું બી મજામાં આજે મને એક રસપ્રાદ વિષય યાદ આવ્યો ગામડાની એવી પરંપરાઓ જે હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.
હા આ ખરેખર રસપ્રદ વિષય છે આજ પણ જ્યારે હું મારા ગામની યાદો કરું છું ત્યારે ઘણી પરંપરા યાદ આવે છે મને
તમારું શું માનવું છે? સૌથી પહેલી કઈ પરંપરા ઓછી થઈ ગઈ.
મને લાગે છે કે સાંજ પડે પછી ચોકમાં બધા ગામના લોકો મોકલતા પરંપરા લગભગ બંધ થઈ ગઈ છે.
બિલકુલ સાચું પહેલા લોકો ટીવી અને મોબાઈલ વગર પણ કેટલી મજા કરતા હતા.
હા મોટા લોકો વર્તાવ કરતા વાર્તાઓ કરતા હતા બાળકો રમત રમતા હતા અને યુવા પણ ગામની વાતોમાં ભાગ લેતા હતા.
હવે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે.
બિલકુલ એટલે જ સામૂહિક મેલમિલપ સારો થઇ ગયો છે.
સાચી વાત મને યાદ છે કે પેલા લગ્ન પ્રસંગમાં આખું ગામ મદદ કરવા આવતું.
હા રસોઈથી લઈને મમાનોની સંભાળ સુધી બધું ગામના લોકો સાથે મળીને કરતા હતા.
હા હવે તો મોટા ભાગે ઈવેન્ટ મેનેજમેન્ટ વાળા બધું સંભાળી લે છે.
હા અને લોકોને એક બીજા સાથે કામ કરવાની તક પણ ઓછી મળે છે.
તમે ગામના લોકગીતો વિશે શું કેહેશો?
અરે પેલા રાતે બેઠક થતી અને લોકો લોકગીતો ગાતા હતા આ દ્રશ્ય બહુ ઓછું જોવાવા મળે છે. હવે
ખરેખર સાચી વાત. લોકગીતો સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી હતી.
અને ગીતોમાં જીવનની સમાજ સંબંધ અને સંસ્કાર પણવા હતા.
હા મને તો નવરાત્રીની પણ ઘણી યાદો છે.
હા પહેલા ગામના ચોકમાં સરળ રીતે ગરબા હતા સાઉન્ડ સિસ્ટમ અને બીજે નો પ્રભાવ વળી ગયો હતો.
તમે માનો છો કે આ બદલાવ સારો છે, કે ખરાબ?
બદલાવ તો આવશક્ય છે, પણ મૂળ પરંપરા બચાવવી પણ એટલી જ આવશ્યક્ય છે.
ખૂબ સુંદર વાત કહી
હા તમારું કોઈ ખાસ બાલપણનું સ્મરણ છે આ પરંપરાઓ સાથે
હા ઉત્તરાયણ પહેલા ગામમાં બધા બાળકો સાથે મળીને પતંગ બનાવતા હતા.
વાહ બધા તૈયાર પતંગ ખરીદી લેવે છે નહી હવે તો
હા પહેલા પતંગ બનાવવામાં જે ઉત્સાહ હતો એ અલગ જ હતો.
બિલકુલ કામ કરતા મિત્રતા પણ મજબૂત થતી.
મને યાદ છે કે વરસાદની પહેલી ઋતુમાં ગામમાં નાની ઉજવણી થતી.
બિલકુલ હા કેટલાક સ્થા સ્થાનો આજે પણ થાય છે પણ પહેલા જેટલી વ્યાકપાક નથી.
તમે શું માનો છો આ પરંપરાઓ કેમ ગાયબ થઈ રહી છે.
મને લાગે છે કે શહેરીકરણ અને વય વ્યસ્ત જીવનની લીધે મુખ્ય કારણ છે.
અને યુવા પેઢી પણ ગામથી દૂર થઈ રહી છે.
હા રોજગાર અને અભ્યાસ સાથે ખાણા લોકો શહેર તરફ જાય છે.
હા તેથી પરંપરાઓને આગળ વધારનાર લોકો ઓછા થઈ ગયા.
બિલકુલ પરંપરા ત્યારે જ જીવ જીવે જ્યારે કોઈ તેને અનુસરે
તમે ક્યારેય વૃદ્ધ લોકો પાસે આ વિષય પર વાત કરી છે.
હા ઘણા વૃદ્ધો કહે છે કે પેલા ગામમાં વધુ એકતા હતી.
આજે સુવિધાઓ વધી છે પણ એકતા ઘટી ગઈ હોય એવું લાગે છે.
હા કેટલાક પ્રસંગોમાં મને પણ એવું જ લાગે છે.
તો પરંપરાઓને બચાવવા માટે શું કરી શકાય.
પહેલા તો બાળકોને આ પરંપરાઓ વિશે જાણવવું જોઈએ.
હા ઘરથી જ શરૂઆત થઈ શકે છે.
શાળામાં પણ સ્થાનિક સંસ્કૃતિ વિશે કાર્યક્રમો કરવા જોઈએ.
અને ગામ ગામના ઉત્સવોમાં જૂની પરંપરાઓનો સમાવેશ કરવો જોઈએ.
બિલકુલ જેથી લોકો તેને ફરીથી અનુભવે
સાચી વાત મને લાગે છે કે વૃદ્ધોની યાદો રીકોર્ડ કરવી પણ સારો વિચાર છે.
બોવ સારો વિચાર છે આગની ફે ફેરી સાથે એ અમૂલ્ય છે.
આ વિષય પર વાત કરતા કરતા ઘણી યાદો તાજી થઈ ગઈ
મને પણ એવું જ લાગ્યું પરંપરા ફક્ત રિવાજો નથી પણ આપની ઓળખ છે.
ખરેખર આપણેે તેને ભૂલવા ના જોઈએ.
હા અને જેટલું શક્ય હોય તેટલું આગળ વધારવું જોઈએ.
પાછલી વાત થી મને એક બીજી પરંપરા યાદ આવી પેલા ગામમાં કોઈના ઘરમાં નવું બાળક જમ જમતું તો બધા પડોશીઓ મળવા આવતા
હા અને લોકો ફક્ત અભિનંદન આપતા નથી પણ ઘરના કામમાં પણ મદદ કરતા હતા.
હવે તો મોટા ભાગે ફોન પર મેસેજ કરીને કામ પૂરું થઈ જાય છે.
સાચી વાત સમય બચી જાય છે પણ લગ લાગણી નો સ્પર્શ ઓછો થઈ ગયો છે.
હા તમે પેલાના હાટ બજાર વિશે સાંભળ્યું છે.
હા મારા દાદા ઘણી વાર વાત કરતા હતા અઠવાડિયામાં એક દિવસ મોટો બજાર ભરતા હ હતા.
એ બજાર ફક્ત ખરીદી માટે ન નથી હોતો લોકોની મુલાકાત માટે પણ હોતો.
બિલકુલ ઘણી વાર સંબંધો પણ એવા બજારોમાં જ બને છે.
હવે સુપર માર્કેટ અને ઓનલાઈન શોપિંગ આવી ગયા પછી એ પરંપરા ઓછી થઈ ગઈ.
હા બિલકુલ પણ એ બજારની રોકાણને મજા અલગ જ હતી.
મને યાદ છે કે પહેલા લોકો ઉનાળામાં ઘરની બહાર ખાટલા મૂકીને સુતા
હા વાહ અને સુતા સુતા તારાઓ પણ જોવામાં આવતા હતા.
હા અને રાત્રે ઘણી વાતો થતી.
હા એસી વાલા રૂમમાં લોકો બંધ થઈ ગયા છે.
સુવિધા વધી છે પણ એ યાદો નથી.
મને લાગે છે કે ટેકનોલોજી સાથે માણસો વ વચ્ચેનું અંતર પણ વધી ગયું છે.
તમે ગામની સફાઈ સંબંધિત પરંપરા જોઈ છે.
હા પેલા કોઈ ઉત્સવ પહેલો મોટો લોકો સાથ મલીને ચોક અને રસ્તો સાફ કરતા હતા.
એમાં સામૂહિક જવાબદારીનો ભાવ હતો.
આ કામ મોટા ભાગે પંચાયત અથવા સ્ટાફ કરે છે.
પેલા લોકો ગામને પોતાનું ઘર માનતા હતા.
અને એટલી જ બધી વસ્તુમાં ભાગ લેતા હતા.
મને ગામના વૃક્ષોની પણ વાત યાદ આવે છે.
કઈ રીતે?
પહેલા કેટલાક વૃક્ષોને પવિત્ર માનવામાં આવતા અને લોકો તેની સંભાળ રાખતા.
હા એટલે પર્યાવરણનું રક્ષણ થતું હતું.
હા હવે લોકોને તેના પાછળનો અર્થ ઓછો ખબર હોય છે.
હા પરંપરા પાછળ ઘણી વાર વ્યવહારિક જ્ઞાન પણ હોવું જોઈએ.
એકદમ સાચું બધી પરંપરાઓ અંધશ્રદ્ધા નથી હોતી.
કેટલીક પરંપરા જીવનને સરળ અને સંગાઠિત બનાવી શકે છે.
તમે કોઈ એવી પરંપરા જોઈ છે, જે આજે પણ જીવિત હોય.
હા કેટલાક ગામોમાં આજે પણ સામૂહિક ભોજનની પરંપરા જીવિત છે.
આ સાંભળીને આનંદ થયો.
જ્યારે લોકો સાથે બેસીને જમ જમતા હોય ત્યારે સંબંધો પણ મજબૂત બની જાય છે.
મને લાગે છે કે આ વસ્તુ સોશિયલ મીડિયા કરતાં વધુ મહત્વપૂર્ણ છે
હા હું પણ સહમત છું તમારાથી
આજની પૈઢીને આ પરંપરાઓ રસપ્રાદ લાગે છે એવું તમે માનો છો
જો તેને સરસ રીતે રજૂ કરવામાં આવે તો ચોક્કસ લાગે છે
ઉદાહરણ તરીકે
વિડિયો ડોક્યુમેન્ટ્રી શાળામાં પ્રોજેક્ટ અને ગામના ઉત્સવો દ્વારા
બહુ સરસ વિચાર
બાળકોને વાર્તાઓ દ્વારા પણ ઘણું શીખવા શકાય છે
હા પહેલા દાદી દાદાની વાર્તાઓ એક પ્રકારની જીવંત લાઈબ્રેરી હતી
હા અને દરેક વાર્તામાં કોઈ ને કોઈ જીવન માર્ગ હતો
હવે લોકો પાસે માહિતી ઘણી છે પણ વાર્તાઓ ઓછી છે.
ખૂબ સરસ વિધિ કહ્યું
ચલો ફરી બીજા કોઈ રસપ્રાદ વિષય પર વાત કરશું.
સો ચોક્કસ હા મળી આવ જો